હેલો જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ, કેમ છો?
મજા મે છો, એક હા એક મિનટ એક એક મિનટ પટના
અવાજ સંભળાય છે, હલો? હલો?
હા આ વારી અવા
હા કેમ છો?
મજામે છો. મજામાં છું, તમે કેમ છો?
હું પણ મજામાં છું, આજે આપણે ચાલો ને મારા મગજમાં એક વાત આવી હતી તો મેં વિચાર્યું કે ચાલો ને આપણે ઇન્ડોર અને આઉટડોર ગેમ વિશે વાત કરીએ.
ખૂબ સરસ વિષય છે, રમતો આપણા જીવનનો મહત્વ મહત્વનો ભાગ છે.
હા બિલકુલ રમત તો આપ આપણા જીવનનું બહુ જ મહત્વ નો ભાગ છે, કારણ કે રમત રમવાથી આપણું શરીર તંદુરસ્ત રહે છે, અને મન પણ પ્રસન્ન રહે છે.
પહેલા ગેમ ઇન્ડોર ગેમ્સ વિશે વાત કરીએ તમારે કયા ઇન્ડોર ગેમ્સ ગેમ્સ ગમે છે?
અ ઇન્ડોર ગેમ્સમાં આપણે જોઈએ તો મને તો જો અ કહીએ કે ચેસ પછી, કેરમ પછી, લુડો આ બધા ગેમ જે ઘરની અંદર રમે છે એ બહુ જ ગમે છે.
જે તો મને તો માને પણન બી ખૂબ પસંદ છે એમાં બુદ્ધિ અને યોજના બનાવવાની ક્ષમતા વધે છે.
બિલકુલ ચેસ રમવાથી ધીરજ પણ આવે છે, અને મગજની બુદ્ધિ છે એમાં પણ વધારો થાય છે કારણ કે એનાથી આપણી માનસિક કસરત હોય છે ને એ જળવાય છે એટલે ચેસ જેવા વિષ ચેસ જેવા ગેમો તો આપણા મગજના વિકાસ માટે બહુ જ જરૂરી છે અને તમે હવે જોયું હશે કે ચેસ જેવો ખેલ છે એ તો આપણા ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચી ગયો છે, કેટલા બધા ઓ કેટલા બધા એને પહેલા આવા ગેમ્સને આટ બધી આટલી બધી એ નહોતી મળતી હતી કે આટલી બધી મહત્વતા નહોતી મળતી હતી પણ જેમ જેમ સમય પસાર થવા લાગ્યો આવા ગેમે ચેસ જેવા ગેમે પણ એનું અલગ જ સ્થાન મેળવી લીધું છે. એને જોયો જોવ છો ને તમે કે ઇન્ટરનેશનલ લેવલ પર ચેસ રમવા પર કેટલા બધા કેટલા બધા લોકો હવે એની થકી પણ થઈ રહ્યા છે.
સાચી વાત કેવો છો તમે કેરમ પણ પરિવાર કે સાથે રમવા માટે ભી ખુબ સારું છે, એ ગેમ ના
હા અને રજાના દિવસોમાં આખો દિવસ જો પરિવાર સાથે મળીને કેરમ રમે તો એમના સંબંધોમાં પણ સુધાર આવે અને પરિવાર સાથે સારો સમય પણ પસાર થઈ જાય અને બાળકોને પણ બહુ ગમે જ્યારે આપણે એમના સાથે ઘરના અંદર બેસીને અ આવા આવા બધા રમતો રમીએ છે તો એ લોકોનો મગજનો પણ સારો વિકાસ થાય છે અને એ લોકો રાજી પણ થઈ જાય છે અને સંબંધો પણ મજબૂત થાય છે.
સાચું કહો છો તમે આજકાલ મોબાઈલ ગેમ્સ પણ ઈન્ડોર ગેમ્સ નો ભાગ બની ગયો છે ને?
બિલકુલ તમે એકદમ સાચી વાત કીધી કે હેના મોબાઈલ ગેમ્સ પણ એક ઇન્ડોર ગેમ્સનો જ ભાગ બની ગયો છે, મોબાઈલસ પર કેટલી બધી રમતો રમવામાં આવે છે પણ એ કોઈ સારી વાત નથી કારણ કે બાળકો બહુ જ સમયે મો મોબાઈલ સાથે ગેમ રમીને અને માણસોથી દૂર થઈ રહ્યા છે એટલે મોબાઈલનો ઉપયોગ મોબાઈલ ના ઉપયોગથી જે ગેમ રમવામાં આવે છે એનો આપણને હવે જે જેમ જેમ સમય પસાર થાય છે બાળકોને બહુ ટેવ પડી રહી છે મોબાઈલ ના ગેમ રમવાની. તો આપણને થોડું સંતુલન જાળવો રાખવો જોઈએ અને ઓછો એ એનો ઇસ્તેમાલ થોડો ઓછો કરાવો દઈ જવો જોઈએ છોકરાઓ સાથે
સાચું કે હું શું સંતુલનખ રાખાવું જરૂરી છે અને મેં
બિલકુલ હવે આઉટડોર ગેમ વિશે વાત કરીએ ચાલો આપણે હવે આઉટડોર વિશે પણ થોડી જાણકારી લઈ જ લઈએ.
આઉટડોર ગેમ્સમાં એને ક્રિકેટ સૌથી વધારે ગેમ છે. એના
હા ક્રિકેટ તો બધું જ બહ જ લોકપ્રિય ગેમ છે અને આપણે ભારતમાં તો ક્રિકેટના એટલા વખાણ થાય છે ને કે ના પૂછો વાન કેટલા બધા લોકો છે એ મોટી ને મોટી ટિકિટો લાઈનો લગાવીને અને ટિકિટો માટે પણ રાહ જોતા હોય છે એટલા બધા એ લોકો ક્રિકેટ જોવા માટે એટલા બધા ઘેલા થઈયા થઈ જાય છે કે પોતાના કામ ધંધામાં પણ સમય કાઢીને જરૂરથી ક્રિકેટ જેવા રમત ને જરૂરથી જોવે છે.
નાના બાળકોથી લઈને મોટા લોકો સુધી બધાને ક્રિકેટ પસંદ છે.
બિલકુલ અને મને તો ફૂટબોલનો ગેમ પણ બહુ જ ગમે છે એમાં આમ તેમ દોડવું પછી એનાથી કેટલી શારીરિક કસરત થઈ જાય છે તો મને તો ફૂટબોલ જેવો ગેમ પણ બહુ જ ગમે છે.
કબડ્ડી અને ખોખો આપણી પરંપરા રમ રમતો છે.
હા, કબડ્ડી અને ખોખો પણ આપણી પારંપરિક રમતો છે પણ આને જોઓને આ શાળાઓમાં પણ આ રમતોનો ઉત્સવ હવે તો ઉજવાઈ રહ્યો છે કેટલા બધા શાળાઓમાં પણ હવે અ નવીન નવીન જે રમતો છે એને હવે સ્થાન મળી રહ્યો છે જેમાં આઉટડોર અને ઈન્ડોર બંને ગેમનો અ સામીલો બંને ગેમનો સમાવેશ કરવામાં આવે છે.
આઉટડોર ગેમ્સથી ટીમવર્ક શીખવા માટે મિલે છે ને?
બિલકુલ જ્યારે આપણે બહાર રમતા હોઈએ તો આપણી ટીમ સાથે કેવો વર્તન કરવું એના માટે શીખીએ છીએ શીખ અ શીખવીએ છીએ અને જો ટીમવર્ક હોય છે એ આપડ આપડા અ જીવનના આગળ વધીને પણ આપણને બહુ જ કામ આવે છે. કે જ્યાં પણ આપડે ઓફિસમાં કે ક્યાંક વર્ક કરીએ તો આપણને ટીમવર્કનો જે અ અનુભવ હોય છે એ પણ મલે છે એટલે અ ઉમ આઉટડોર ગેમ્સમાં આપડે જયારે ટીમવર્ક સાથે રમીએ તો એ આપણા વિકાસ માટે બહુ જ સારું છે.
સાચું કહો સો તમે ઈન્ડોર ગેમ્સ અ બુદ્ધિ વિકાસ માટે બી ઉપયોગી છે જયારે આઉટડોર ગેમ્સ શારીરિક વિકાસ માટે બી બોહોત ઉપયોગી છે ના.
બિલકુલ, આ બંને એક પ્રકારની એવી રમતો છે જે પોતપોતાની જગ્યાએ બહુ જ ઉપયોગી છે ઈન્ડોર ગેમ રમવાથી માનસિક વિકાસ થાય છે અને જયારે આઉટડોર ગેમ રમવાથી શારીરિક વિકાસ થાય છે તો બેવું પોત પોતાની મહત્વતા ધરાવે છે અને આપડે આપણને બાળકોમાં બે બેવું પ્રકારની અ રમતો રમવાની આદત જરૂરથી પાડવી જોઈએ અ કારણ કે આ બંનેનું સંતુલન હોય જ્યારે માનસિક સંતુલન અને શારીરિક સંતુલન સારો હોય ત્યારે જ આપણે એક સારા અ નાગરિકની અ ની અ સારા નાગરિકનો વિકાસ થઈ શકે છે સારી બુદ્ધિ અને શારીરિક વિકાસ સાથે સા માણસનો સારો વિકાસ થઈ શકે છે.
એટલી બંને પ્રકારની રમતો જરૂરી છે. એ તો આઉડોર આઉડોર ગેમ્સથી દૂર થાઈ રહયા છે.
બિલકુલ આજકાલના બા બાળકો છે ને મોબાઈલ અને ટીવીમાં વધ ધારે સમય પસાર કરે છે એ કારણે તો એ લોકો આઉટડોર ગેમથી દૂર થઈ રહ્યા છે.
માતા-પિતા બાલ્કોને મેદાાનામાં રમવા માટે બી પ્રેરિત ક કરવાનું જોઈસે ના.
બિલકુલ, સાચા મિત્રો સાથે રમવાથી આનંદ પણ વધી જાય છે અને જયારે આપણે અ બાળકો જયારે મેદાનમાં રમે છે ત્યારે એમના શરીરની સારી કસરત પણ થઈ જાય છે તો એ લોકોનું ખાવાનું પણ અ ભૂખ પણ વધી જાય છે તો બાલ ળકોમા અમ અ મેદાન પર રમવાની ટેવ જરૂરથી પાડવી જોઈએ.
તમાને શું લાગે સે કી ઈન્ડોર ગેમ્સ વધારે સારા આઉટડોર ગેમ્સ અ છે.
હા, મારા મત્તે બંનેનું સમાન મહત્ત્વ છે.
પણ ઉમ અમ્મ હું પન જ માને છું.
હા, તમે પણ એવું જ માનો છો હા મને ખાતરી છે કે તમે પણ એવું જ માનો છો.
આરથી શરીર સ્વાસ્થ અને મન બી પર્શન રેવે છે.
બિલકુલ અ અને આપણા જીવનમાં અનુશાસન અને સહયોગની ભાવના પણ સાથે આવે છે અને જો બે બાળકો જયારે મેદાનમાં રમે છે ત્યારે એ લોકોમાં કેટલી બધી બીજી ટેવો પણ આવે છે કેટલુ બધી સૂજ સમજ પણ આવે છે કારણ કે કોઈને વાગી ગયું હોય, ક્યાંક કોઈ પડી ગયું હોય, આમ તેમ તો એને ફર્સ્ટ એડ કેવી રીતે એનો અકસ્માત કોઈ એવો અકસ્માત થઈ જાય તો પણ એનો કેવી રીતે ઈલાજ કરવો એનું પણ એમ લોકોમાં થોડું અમ સૂઝબૂજ આવે છે એટલી મેં દાન ઉપર ગેમ રમવા જવાનું આપનને બાલ્કોને અ સમય થોડો જરૂરથી આપણને કાઢવો જોઈએ કે એ લોકોને અ અ અ પૂરા દિવસમાં આખા દિવસમાં અ કલાક ભર્યો તો એમને મેદાનમાં જરૂરથી રમવા જોઈએ પણ હવે જોવો ને જેમ જેમ આપ પણા ઘરના નજીકમાં બધી ઈમારતો અને બિલ્ડિંગો બની રહી છે, તો હવે તો બાળકો માટે રમવાનું મેદાનની અછત થઈ ગઈ છે.
ખૂબ સરસ ચર્ચા થઈ સે ચલો, હવે અ થારેકી છાતે માટીને કિર્કેટ અને શેસ બને રમીએ.
જરૂર બહુ જ મજા આવે છે એમાં તો આપણે ફરી મલીશું અને તમારાથી વાત કરીને બહુ સારું લાગ્યું ફરી મલીએ જય શ્રી ક્રષ્ન.
જય શ્રી ક્રિષ્ના.